હા તો તારું કરમાં. અરે મારે એક લેવા જાવું પડે એમ છે એટલે.
એમ હા તો વાંધો નહીં તો હું છે ને એકલો એકલો હા એકાદ ટોપિક ઉપર વાત કર લઉ. તારે એવુંય હોય તો એકાદ બે મિનિટ બોલે લે તો પછ તારે એ ગણાય જાય એમ. બે મિનટ જ થાય એમ છે?
એક કામ કરના તોપોપે. નહી તું ટોમિક ટોપિક શરૂ કર ને પાંચ મિનિટ બોલ પછીું આવું વા બે મિનિટમાં ટોપિક કઈ દેવાનું.
હા હા ટોપિક તો આપડે કેયો રાખવો. તહેવાર તહેવાર શરૂ કરો હ હ હાું તહેવાર શરૂ કરી દઉ. તહેવાર માં છે ને જો તું એને તો કે આપડે. કે ભાઈને દિવાળી ને મેતુ ર ઘણું જોયું એમ. આપડ બીજા તોવાર કે નાલ છે. પછી ભાઈ બીજ છે એમ. આપડ મેન મેન તહેવાર તો જોઈ લીધા એમ તેમમ આપણે દિવાળી જોઈએ ને હવે. એ દિવાળી હોય તો આપડે શું હોય. મેન આપડે એક ફટાકડા ફોડવા. પાછળનું કારણ આપડણે ખબર હોવી જોઈએ ને એમ પાછળનું કારણ શું છે એમ. આપણે એનું રીઝન આપડ રામાયણ કાંડ માંથી મળે એ. કે રામ ભગવાન જય્યારે હ આપણે લંકામાંથી હ સીતામઢ લઈને આવેસ તો. ત્યાંથી પછી રામ રામ વન વસે ન પૂરું થાય છે એમ. સ પૂરો થાય પછી ત્યારે છે હોય જમા આવે એમ. તો જવામાં આવે તો જેમ ખુશ થઈને ફટાકડા પે એમ ચાર છે આપણે એ એ ખુશીમાં પડે ફટાકડા પડે અને જય્યારે રામ ભગવાન આવે છે ને નવું વરષ શરૂુ થાય છે એમ. કે રામ ભગવાને નાશ કર્યો અને આપડ નવ નવું વર્ષ શરૂ થયું એમ. એના માટે આપણે દિવાળી નો ઉત્સવ આપણે ઉજવીએ છીએ એમ દિળી પસિ દિવસે આપ. બેસ્ટ વર્ષ ઉ જોરએ એમ કે આપડે રામ ભગવાન એમાંવ નવું શરૂઆત થઈ એમાં અ દજ હસશને. આપણેે વિજય દેવોનો વિજ જે એમ એમ કેવાય ને એમ હા હા.
હલો પછી થઈ છે એમ નની થ કે એમ. એ ઇમરજન્સી માં જ આવું પડશેજ. બેનને લેવા જવાનું છે ખુંખર સાહેબ. એટલે એક ફોન કરવો પડે એમ છે. મેળા આવી જાય તો થઈ જાય થઈ જાય હવે હા. શું કરવું છે શરૂ રાખવો છે.
હા તારે બોલાય એમ હોય તો છે ને પાંચ મિનટ બોલી લે તો પછી હું એક ધારો બોલું એમ.
એ મારે પેલા એક ફોન કરવાનો છે ફોન કરલોને થઈ જાય તો બરાબર છે તો ફોન કરીશ તો કપાઈ ઈ જાય ને આપ પા
હા નહી નહી પ તરત વહી આવવું પડીએ ત્યારે
હા તો ભાઈ આવ વાત.
હા હા ન આવલોું ક્લિયર નહી કરના ટ્રેપ. હા હા તો દિવાળીની વાત કરતો હતો ને આપ ટોપિક ઉપર તો કે દિવાળી એમ તો દિવાળીમાં રામ ભગવાન આવેને ફટોકડા ફોડી અને એમ. દિવાળીમાં પ તો ધ્યાન જોયું આપ અત્યારની વાત કરીએ ને. તો જ્યારે નાના હોય ને એમ દીવ વડે એટલે ફટકડા ડ એ અગફડિયા પેલા ફટાકડા લેવાની શરૂઆત કરી એમ. પૈસા આપે તો કાડ પેકેટ લઈએઢ દાર રૂપિયા. ટાકોડખ નાખ, ડવા મળી ને એ ત્યારે એમ ને. આખુંડવાનું ક ફડવાનું. આખું પેકેટ ફો નાખી દત તો કોણ થઈ જાય એમ. આટ એમ ન કરવાનું.
ફોન કઈ લાગતો શેની. એટલે હાલ ને હું ક કે ના આવીશું બોલવાનું તો આપડે કયો ટોપિક છે, ઘડીક બોલીને ફોન મૂકીને જાઉ.
એમ કરવું છે?
હા એમ ભલે ફોન મૂકીને એટલે ફોન કટ થઈ જાય ઓલો એમ એક્સ શાક ને વરસાદ શરૂ છે
હમ હમ
તું શુંરૂ કર કામ વ
તાવળ હા તેવાનને તો વાત કરી લે ની
કેવાય
દિવાળી ઉપર વાત કરતા હતા ને?
તો હું જાવા દાવ તમે ક્યા જાવ હો પલ
દિવાળીમાં ફટાકડા ફોડવાનું એ રીતના બધું
હું એમે અડધો પલ્લી ગેલો છું.
એ એ દિવાળી દિવાળી દિવાળી એમ દિવાળીમાં ફટાકડા ફોડવાના. પછી મીઠાઈ લેવા જવા ની, પછી બેતા મીઠાઈ દિવાળીમાં પછી અમે હું કરતા પેલા બધા ફટાફટ ફોડી લઈને તો આઠ વાગ્યા શરૂ કરે બધા કે આઠ વાગ્યા બધા હોય તમે આઠ એ આમ બધા પેલા વાત છે એમ કે બધા પેલા ટાકડા ફોડીએ તો હાડા નવ જેવું થાય નેધ મોસ્ટોપ એમાં બાજુમાં રેતામે તો ફોડી લેતા એમ એ બધાના ફટાકડા ફૂટી જાય ને, પછી મારે ફટાકડા ફડવાનું શરૂ કરવાનું એમ. તો અમીસે દસ વાગે શરૂઆત કરતા એમ દસ વાગે ફટાકડા ફોડવાનું શરૂઆત કરીએ. રાતના બા બારે એક વાગી જતો એમ ત્યાં હુદી ફટાકડા ફોડવાના એમ બીજ દિવસ બેસતું વરસ હોય તો મેષ વર્સમાં એમ એ સવારમાં વેલું બે વાગે ત્રણ વાગે સવારે વેલું પાંચ વાગે ઉઠી જવાનું એમ. ઉઠીને નાઈ ધોઈ ને મંદિર પ દર્શન કરવા માતાજી નું મંદિર એમ માતાજી મંદિરે જવાનું મંદિરે દર્શન બર્શન દર્શન કરી. હ મસ્તીથી નામ લઈને પછી બધાને ઘેર જવાનું એમ. તો પછી શેરી થી હેરી માંથી ધીમે ધીમે અવાજ એમ બધા અને પગે લાગવાના પગલા દસ દસ વી વી રૂપિયા આપતા એમ હવે મોટા થઈ કોઈ આપતું તો નથી એમ પેલા તું બ્રેક હતું એમ એ કોઈને પગી લાગી ને પૈસાથી મળીએ એમ એક અન અમૂલો હતું આ પગી ઈ બને લાગે એમ પૈસા તો મળી જ બીજું કોઈ નહી તો નહી ઠીક એમ હામાં તો હવે આપળ એમ હોય નહી કે હા હા
અત્યારે હું કરે જો ગાડી લઈને નીકળી જયો છો તર વરસાદ માં ફળવતો ફળવતો
ફોન નઇ બગડી જાય
એટલે એટલો બધો એને થાવતો અત્યારે ધીમો ધીમો આવે છે એટલો બધો હેડ ફોન પલો જાણી લગભગ તો ભૂલથી કોથળી લેવાનું ભૂલાઈ ગયું છે.
એવું તો એ વાંધો નહી તો આપડે ફોન કાપી નાખીએ એમ તો. આવું ભાઇ રિસ્ક નો લેવાય.
થાય છે, ગોદળી પોધળી લઈ લીધી હોત તો હારું હોત
હમ
હા, તો કન્ટિન્યુ કરું ફોન મૂકી બીજાનો
આતો વાંધો નહીં હું જ કન્ટિન્યુ કરૂં છું. જો દિવાળી બે તવરની વાત કરતા હતા, ને એમ તો કે બેસતા વર્ષેમા બધાને ઘેર પગે લાગવાનુજવાનુ, તો પૈસા ન કોઈ આપતું નહી ત્યાં પછી અમે અમે શેરીમાં તમારે જલા જાણે કે હોય ને પરિવાર ને આમ તો પરિવાર પરિવારનેલા મળવા જવાની ઘેરી પૂરી કરી લે પછી ફૂઈ ની ઘેર બાપા ની ઘેર બધી તુ જવાનું પછી ત્યા, હુ ફરવાનું કરી એમ ફરવામાં રજા હોય એટલે ટ્રાફિક તો બધા બોવ જ હોય. પણ ફરવું પડે એ ફરવું જ પડે એમ એના માટે છે, ન તમે નજીકના કુદરતી છોડ લેતા કારણ કે, તુલસીશ્યામ છે, ટપકે સરશે પાતળે સર છે. એ બજાર સોમાં મજા આવતી એમ કા પછી માતાજી મંદિર જતા નદી છે, માતાજી મંદિર છે. ત્યાં એ કુદરતી સ્થળ જેવુંજ છે, એમ ત્યાં જ દોણેશ્ર્વર જતા તોધુમાં જાવ એમતો આખો ફૂલએમ ટોળ લઈ. ન્યા આવુ તો વાંધો ના આવે એમ કનકાઈ મળે છે, બધું કુદરતી સ્થળ ફરમાન કરવાનું મોજ કરવાની તો હા એમ કેમ આવુ બધુ તહેવારો ના આવતા રેને એમ જીવનમા બીજું કોઈ વાંધો ન આમું રહીને એ એક મજા આવે એમ કેવળજ્ઞાન યને આપ હુ એક મહિને વાટ જોઈને બેઠા હોય. એ મહિનું પૂરું થાય નેઆ તહેવારમાં છે, એમ તો તહેવારમાં આપ ફરવાનું મજા આવશે એમ ઓલું તો જ ઘરુ પછી ગમે એક ધર તમે કામને થાકી જાવ એમ એક ધારૂ કામ નહીં કરવાનુ શંખ શરૂ રાખીને મજા આવે એમ એવું તમારું કહેવાનું વિચાર છે, એમ એ બધી વાતો એ કહેવાય કે તેવાને પિકનિક શરૂને તો ખૂબ જ આવે એમ તહેવાર આપણે વાત કરીએ ને એમ આપણે ગુજરાતની વાત કરીએ એમ આપડે આપડે ગુજરાત ભારતની જ વાત કરી લઈએ એમ બા મસ્ત બધામાં સિમત કરવું જોઈએ, એમ ગુજરાતમાં તો આપણે જોઈએ તો દિવાળીને બેસતું ગજરાતને ભાઈબીજ ને એમ રાજસ્થાનમાં ભાઈબીજ હોય, બોડી પડવું હોય. આપડે એ બધા બધા હુ પોતપોતાના ધર્મો ઉપર એમ કે જાણે કે હિન્દુ હોયતો, આપડે એ ઉજવતા હોય કો પારસી હોય તો એ પોતાની રીતના શીખ નથી ધર્મ આવે બધા પંજાબી હોય બધા એ રીતના ઉજવતા હોય, એમ આપડે તો શું કે કે હિન્દુધર્મ જેટલા ધર્મ જેટલે બધું ઉજવાના એમ એવું તો નહી. કે એકવાર ઉજવવાનુ બધા તહેવાર ઉજવવાના એમ એટલે એમ કહેવાનું એક આગવું મહત્વ છે, એમ કે જ જલસા એમ કે વાર એ જલસો કરવાનો બહુ જ મજા આનદ એવું બધું છે.